હેલો. હા. કેમ છો મજામાં?
કેમ છો? મજામાં? હા હા હું મજામાં.
અ.. હું પણ એકદમ મજામાં. આ તો મેં કીધું આ વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે સ્ટુડન્ટો બધા ઘરે બેસી ગયા છે. તો મને એવું લાગે છે કદાચ ઓનલાઈન ક્લાસીસ ચાલુ થશે. હવે એવું લાગે છે.
હા. મને પણ એવું જ લાગે છે, કારણ કે બહુ ભારે વરસાદની આગ ગાહી છેને તો અમે. કોલ સ્કૂલો અને કોલેજો બંનેમાં રજાઓ આપી દીધી છે.
હા. છેલ્લા કેટલાંક વર્ષોમાં ઓનલાઈન શિક્ષણનો ઉપયોગ ઘણો વધ્યો છે નહીં?
હા. એ તો ઘણી સા સાચી વાત કીધી. ટેક્નોલોજીને કારણે અત્યારે ન‌અ ઓનલાઈન શિક્ષણનું. વધારે પ્રભાવ છે.
હા અને સૌથી વધારે જો આપણે વાત કરીએ કે ઓનલાઈન શિક્ષણનું. ક્રેઝ ક્યારે વધ્યોતો. તો કે કાણ કે અને એ ટાઈમે જે છે ઓનલાઈન શિક્ષણ જ કહીએને શિક્ષણ વ્યવસ્થા બચાય છે એવું. કહીએ તો પણ ચાલે એમ કારણ કે એ સમયે જે છે સ્ટુડન્ટો. અ ભણ જો ઓનલાઈન શિક્ષણ ન હોત તો એ સમયે સ્ટુડન્ટોને ભણવામાં બહુ તકલીફ પડત. પણ એ ટાઈમે ઓન શિક્ષણને ના કારણે સ્ટુડન્ટોનું ભણવાનું જે છે એ બગડ્યું નય..
હા સાચી વાત છે. ઓ ઓનલાઈન ઓનલાઈન શિક્ષણ થી છે ને આપણેે ઘરે બેઠા જ. ઘ ઘરે બેઠા જ આપણે ભણતર અ ભણતર આમ. ભણી શકી ભણી શકીએ છીએ જેથી આપણે. કઈ જવાની જરૂર પડતી નથી અને. અને અમુક વાર આપણે જોવા જઈએ તો ઓનલાઈન શિક્ષણના ઘણા ફાયદા પણ છે અને ગેરફાયદા. પણ છે.
હા એ તો તમે સાચી વાત કહી. બંને વસ્તુ ઓફલાઈન શિક્ષણ ઓનલાઈન શિક્ષણ ના બંનેના ફાયદા ગેરફાયદા છે. હવે આપણે જો પેલા ઓનલાઈન શિક્ષણના ફાયદાની વાત કરીએ. તો તમે કીધું એમ કે ક્યાંય જવાની જરૂર પડતી નથી અને આપણે ઘરે બેઠ. આપણને જયારે આપણે ઓફલાઈન શિક્ષણમાં જયારે જઈએ ને ત્યારે કેવું હોય. કે વિષય આપણને ફાવતો હોય ન ફાવતો હો. એ જે લેક્ચર હોય એ પ્રમાણે આપણેે ભરવા જ પડે એમ. પણ ઓનલાઈન શિક્ષણમાં એવું ના હોય ઓનલાઈન શિક્ષણમાં આપણને જે ગમતા હોય. આપ જે ફાવતા હોય એ ટોપિક પર આપણે ઓછો સમય વિતાવીએ અને જે ન ફાવતા હોય. એ ટોપિક પર પણ આપણે વધુ સમય વિતાઈને આપણે વધુ શીખી શકીએ છેએ એમ.
હા એ તો ઘણી સાચી વાત કીધી. જો અને ઓનલાઈન શિક્ષણમાં તો કેવું કે. અ એક એક મર્યાદા પણ આવી જાય છે, કારણ કે બધા. બધા જ વિદ્યાર્થી જો ઘરે મોબાઈલ ફોન કે લેપટોપ કે. કોમ્પ્યુટર હોય એવું શક્ય નથી.
હા એ તો તમે સાચી વાત કીધી કે ઓનલાઈન શિક્ષણ ની એક મર્યાદા આવી જાય કે બધા પાસે અત્યારે. અ લેપટોપ કોમ્પ્યુટર ને એ બધું નથી હોતું. તો એ લોકોને તો ઓફલાઈન શિક્ષણ ધ્યાન આપવું પડે છે. અને કોરોના સમય પણ એવું હતું કે આ બાળકો પાસે જે ટેકનોલોજી હોય એવું સંભવિત નહતું. તો એના લીધે પણ એ સમયે પણ જે છે, બાળકોના શિક્ષણ પણ ઘણી. અ મોટી અસર પડી હતી અને ઘણા મોટા પ્રમાણમાં બાળકોને જે છે, એ. લોસ થયો હતો એ વખતે શિક્ષણનું.
હા અને એક બીજું છે, કે આપણા મો મોબાઈલ તો હોય આપણી જોડે પણ. જો આપણા આપણા મોબાઈલ માં ઇન્ટરનેટની સુવિધા ના હોય ને તો ત્યાં પણ આપડ ઓનલાઈન શિક્ષણ. પડે છે, કારણ કે અત્યારે તો આપણે જોઈ રહ્યા છે, કે હવે ઇન્ટરનેટ. અને રિચાર્જના કેવા ભાવ વધી ગયા છે, તો. અ કોઈની પાસે પરિસ્થિતિ ના પણ હોય કે એ ઇન્ટરનેટનું બધું આખું પે વધારે ઇન્ટરનેટ સાથે રિચાર્જ કરી શકીએ.
હા એ તો સો ટકાની તમે સાચી વાત કીધી તમે જેમ કીધું એમ કે અત્યારે. જે રિચાર્જ ના ભાવને બધું છે, એ આસમાન ચૂમી રહ્યા છે. તો એના કારણે જે છે, બધા પાસે શક્ય નથી હોતું કે બધા મહિને મહિને કે એટલાનું રચાર્જ કરાવે અને એમાં બાપ પાસે. પણ એવી વ્યવસ્થા નથી હોતી કે બાળકોને દર મહિને એટલા મોંઘા મોંઘા રિચાર્જ કરાવી આપે.
હા સાચી વાત છે, અને ઓનલાઈન શિક્ષણમાં તો કેવું. કે અ શિક્ષક ભણાવે એમાં ધ્યાન. અ ધ્યાન હોય કે ના હોય એ શિક્ષકને ખબર નથી પડતી એટલે અ. આમાં પણ એક નુકસાન આવી જાય છે. કારણ કે ફોન મોબાઈલ ફોનમાં આપણે એક ઓનલાઈન. ઓનલાઈન ક્લાસ ચાલુ કરીને મૂકી દીધા. અને પછી કોઈ બીજે પણ ધ્યાન જતું રહે છે, કોઈ ગેમ રમવામાં અને સોશિયલ મીડિયામાં.
હા એ તો તમે સાચી વાત કીધી કે અ જે અ. જો નિગરાની ન હોય બાળક પર. તો એ જે છે, એ ઘણા મોબાઈલ સાઈડમાં મૂકીને. એ જે છે, એ શિક્ષકને કે એને ખબર નથી પડતી પણ. એ વસ્તુ જો છે, એક એ એનો ગેરફાયદો છે. પણ બીજો એક ઓનલાઈન શિક્ષણનોો એ ફાયદો મને લાગે છે. કે આપણે આપણી સમય અનુકૂળતા મુજબ આપણે ભણી શકીએ છી. જેમાં ઓફલાઈન શિક્ષણ ની વાત કરીએ તો આપડે ગુજરાતમાં. કે ભારતમાં બધી જગ્યા એ બધી વસ્તુની કોલેજો કે શાળાઓ નથી. તો એના કારણે જે છે બાળકોને અવર જવર કરવો કરવું પડતું હોય છે. અને એના કારણે જે છે બાળકનો. ઘણો સમય જે સમય અને ઉર્જા અને પૈસા. આ ત્રણેય વસ્તુ જે છે એ ભાડામાં. અને આવવા જવામાં એમાં વ્યર્થ જતો હોય છે. અને એના કારણે જે છે એમને જે રિવિઝન કરવાનું કે ઘરે આવીને પાછું એ ભણવાનું જે છે. એ ઓછો સમય મળતો હોય છે જયારે ઓનલાઈન શિક્ષણમાં. તો આપણે આપણી અનુકૂળતા મુજબ દિવસ રાત ગમે ત્યારે ભણી શકીએ છે. અને આવવા જવાનો ખર્ચો અને સમય અને બધું જે છે એનો બચાવ થતો હોય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી મને પણ એક. એનો ફાયદો અ. અ યાદ આવ્યો છે કેમ કે જો આપણે ઓનલાઈન ક્લાસ કરીએ. ઓનલાઈન ક્લાસ ભરીએ ને તો. અમુક અમુક વખત છે ને એ રેકોર્ડેડ અ. એ વિડીયો છેને રેકોર્ડેડ થઈ જતા હોય છે જો આપણને એ ક્લાસમાં. સમજ ના પડી હોય કે અથવા આપણે કોઈ ઇન્ટરનેટ ના લીધે આપણે કોઈ પાઠ. ચૂકી ગયા હોય તો આપડણે એ રેકોર્ડેડ વિડીયો. આપણા આપણા સમય અનુસાર આપણે એ રેકોર્ડિંગ વિડીયો જોઈ ને. આપણા આપણે એ સમ સમજી શકીએીએ એમ.
હા એ જે તમે કહ્યું એમ કે સાચી વાત છે કારણ કે. ઓફલાઈન શિક્ષણમાં શિક્ષક અમુક વાર એવું કેહેતા હોય છે તમને ના સમજણ પડે તો સો વાર પૂછો. પણ એવું દર વખતે શક્ય નથી બનતું ઉપરાંત જયારે. કોઈ બાળક બીમાર પડી જાય કે કોઈ એવી તાત્કાલિક કોઈ પરિસ્થિતિ આવી બેસે ઘરમાં. કનુંું નિધન થયું હોય ત્યારે એને રજાઓું પડે. તો ફરી જે છે એ શિક્ષકે પાઠ ભણાવતા નથી અને મિત્રો પાસે. મ જાણી તો લઈએ પણ એટલું બધું જે આપણને સમજણ પડવી જોઈએ એ એની. ની અંદર આપણને સમજણ પડતી નથી અને એની અંદર આપડણે જે છે ચૂકી જઈએ છીએ. તો એ એવા કેસમાં જે છે આપણે ઓનલાઈન શિક્ષણ આગળ પડે. કે રેકોર્ડેડ ને બધું હોય તો આપડે જયારે આપણને સમય મળે. અને આપણે પાછું પોઝ કરીને કે આપણે એમને સ્ટોપ કરીને. આપણે વધારે સમજી શકીએ છીએ જયારે ઓફલાઈન શિક્ષણમાં કેવું હોય. કે વ્યક્તિગત જે છે એ માર્ગદર્શન ના હોય તો શિક્ષક જેટલું ભણાવે જ્યારે. ભણાવ ત્યારે ભણી લેવું પડતું હોય છે. અને જે રીતે ભણાવે પ્લસ એ રીતે ભણતું ભણી લેવું પડે જ્યારે. ઓનલાઈન શિક્ષણમાં આપણી પાસે ઓપ્શન્સ હોય. એક તો આપણે ક્યારે જોવું છે ઓપ્શન્સ હોય અને એકનો એક ટોપિક આપણે. એક કરતા વધારે સ્ત્રોત માંથી ભણી શકીએ છીએ. તો આપણને જો એક સોર્સ માંથી આપણને સમજણ ના પડી. તો આપણે એ બીજા સોર્સ જોઈ શકીએ છીએ એને ફેદી શકીએ છેએ. અને આપણને જે રીતે સમજણ પડે એ રીતે જે છે આપણે એજ્યુકેશન લઈ શકીએ છીએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને. ઓફલાઈન શિક્ષણ વાત કરીએ તો એમાં આગળ આપણે વાત કરીએ એમ કે વિદ્યાર્થી. અ વિદ્યાર્થી એ શાળા અને કોલેજમાં જઈને શિક્ષક પાસેથી આપણે સીધું સીધું ભણી શકી છે એમ. અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સીધો સંપર્ક. હોય તો વિષય આપણને વધુ સારી રીતે સમજાય છે પણ અને. વર્ળખંડમાં પ્રશ્ન પૂછો. અને તરત જવાબ પણ આપણને મળી જાય છે તો એ પણ એક ફાયદો રહે છે. પરંતુ બીજું એક. ફાયદો છે કે આપણે મિત્રો સાથે ચર્ચા કરી શકીએ છીએ ગ્રુપ સ્ટડી અને પ્રયોગશાળામાં આપણે પ્રેક્ટિક. કલ્પના વધુ સારી રીતે કરી શકે છે જ્યારે. ઓનલાઈન શિક્ષણમાં આપણે પ્રેક્ટિકલ વિષય વધુ સારી રીતે આપણે શીખી શકતા નથી કે સમજી શકતા. તા નથી.
હા એ તો તમે એક બીજી એક સારી સાચી વાત કીધી. કે જો આપણે પ્રેક્ટિકલ વિષય ઉપર ધ્યાન આપીએ કારણ કે દર વખતે તે એવું જરૂર નથી કે. થિયરીમાં જ આપણને બધું સમજણ પડી જાય. અમુક વિજ્ઞાનના જે વિષયો છે અને અમુક જેમથી તમે કીધ અમુક અમુક. જે વિષયો છે એ પ્રેક્ટિકલ બેઝડ નોલેજ હોય છે. તો એ જે છે આપણને ઓનલાઈન શિક્ષણ માંથી ન મળે. એ તો તમારે ફિલ્ડમાં જવું પડે એક્સપ્લોર કરવું પડે. તો એ જે છે એક મર્યાદા છે કે. એ આપણને ઓનલાઈનમાંથી ન મળે એના માટે તો તમારે ઓફ. ઓલાઈન ક્લાસીસ ભરવા પડે કે ત્યાં જવું પડે અને ભણવું પડે. તો એ જે છે ઓનલાઈન ક્લાસીસમાં જે છે એ સંભવ નથી. એ એક પાછું એની મર્યાદામાં આવી જતું હોય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને. અ ઓફલાઈન શિક્ષણમાં છે ને શિસ્ત પણ વધુ જળવાઈ રહે છે જ્યારે ઓનલાઈન શિક્ષણમાં. શિક્ષક ને ખબર ના પડે કે કયા કયા બાળકકો ક વિદ્યાર્થી નું ધ્યાન નથી અને કયો વિદ્યાર્થી. કમ્પ્લીટ ધ્યાન આપે છે. અને કયો વિદ્યાર્થી કોઈ ગેમ ગેમ કે સોશયલ મીડિયા તરફ. એનું ધ્યાન કેન્દ્રિત થાય છે એટલે આ પણ એક છે કે ઓફલાઈન શિક્ષણમાં છે ને દરેક શિક્ષણ છે ને દરેક વિદ્યાર્થીની. ખબર હોય કે કયો વિદ્યાર્થી સંપૂર્ણ. પણને ધ્યાન આપે છે અને સરખી રીતે ભણે છે.
હા એ તો તમે સાચી વાત કીધી કે શિક્ષક જે. છે એ બાળકો પર સંપૂર્ણ ધ્યાન આપી આપી શકે છે. કારણ કે જુવઓ ને કદાચ ઇન કેસ મોટા બાળકો જો ભણતા હોય. તો એ કદાચ જે છે એ શાંતિથી ભણે કે ધ્યાન આપીને ભણે. પણ નાના બાળકોને થોડું ઓછું જ્ઞાન હોય છે. તો એ લોકો કેવું કરે કે લેક્ચર ચાલુ કરીને યુટ્યુબ જોવા લાગે કે ગમે તે કરવા લાગે. તો એ જે છે શિક્ષક ને ન ખબર પડે અને અમુક વારને તો મા બાપને પણ ન ખબર પડે. તો એ નિગ્રહની જે છે એ શિસ્ત જે છે એ તમે. કીધું એમ કે ઓફલાઈન શિક્ષણ માં જ જોવા મળે. એક ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ગેરફાયદો છે. અને એનો કઈક રસ્તો નીકળવો જોઈએ. જોકે ઘણી બધી એવી અમુકર ગાઈડલાઇન્સ જોવા મળે છે કે અમુક પેરેન્ટ્સ મોડમાં જો આપણે કરી દઈએ. તો જે છે યા તો એવું કરી દઈએ કે એના. સિવાય જો બીજી કોઈ એપ ખુલે તો અમુ વાર એવી પણ વ્યવસ્થા હોય છે કે એલાર્મ વાગે કે એવું કઈ. તો એવું કઈ થઈ જાય. તો એનું છે સમાધાન આવી શકે છે પણ જોકે હજુ એ જે છે એની મર્યાદામાં જ ગણાય છે.
હા આ તો તમે ઘણો સારો સારો ઉપાય મને કીધો. પણ મારા મતે તો બંનેના બંનેના ફાયદા છે જ જો વિષય. ખબ મુશ્કેલ હોય તો ઓફલાઈન શિક્ષણ બધુ અસરકાર બને અને જયારે નવી કુશળતા આપણે શીખવી હોય. તો એના પુનરાવર્તન માટે આપણે ઓનલાઈન શિક્ષણ પણ ખુબ જ ઉપયોગી છે.
હા એ તો તમે સાચી વાત કીધી સારું સારું તમારી સાથે આ વિષય પર ચર્ચા કરીને મને ખૂબ આનંદ થયો ઘણું બધું જાણવા મળ્યું એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર
હા હું પન તમારી આભારી છું મને પન તમારા અ સાથે વાત કરીને ઘણું જાણવા મળ્યું
હા સારું ચલો આવજો
હા